હલો અવાજ હા નમસ્કાર અવાજ આવી રહ્યો છે મારો
હા આજે આપણે સમય ના મહત્વ વિશે વાત કરીશું
વાહ સુરસ તમારું આ ટોપિક છે ને આ મને ખુબ જ ગમ્યું તમે સમયની વાત કીધી તો હું તમને જણાવવા માંગુ છું કે સમય એ સોના ખૂબ જ કિંમતી છે આપણે આપણે વાત કરીએ તો આપણે જયારે સોનું આપને સોનું આપણેે ખોવાઈ જાય તો એ આપણે પૈસા લઈને આપણે ફરીથી આપણે મેળવી શકાય છે પરંતુ આપણે સમય ને પાછું મેળવી નથી શકાતું કારણ કે સમય એટલું કિંમતી છે એ ખૂબ જ કિંમતી છે હવે તો બધાને ખબર છે કે સમય આપણેે સમય સાથે ચાલવું જોઈએ કારણ કે સમયે કોઈની રડાઈ પણ દેતું હોય છે અને કોઈને હસાઈ પણ દેતું છે હા એટલા માટે હું તમને જણાવ માંગુ છું કે આપણે આપણા જીવનમાં સમય નું એટલું મહત્વ છે કે ખૂબ જ મહત્ત્વ અને ખાસ કરીને સમય સમય સાથે આપણે એમ ચાલવું જોઈએ આપણે કોઈ પણ એક્ઝામ હોય તો આપણે સમયસર ત્યાં પહોંચી જવું જોઈએ અને જે પણ આપણે કાર્ય કરવાનું હોય એ પણ આપણે સમય ની વાત કીધી એટલે મે કીધું મને મારા મનમાં એટલું બધું છે કે સમય વિશે ખુબ ઘણું વાત કરું ને સમય વિશે આગળ આપણેે વાત કરવા કરીએ તો સમય એ એવું છે કે કોઈની રાહ નથી જોતું કારણ કે સમય સમયને જે પણ ઓળખી જતા હોય છે તેઓ આજે ખુબ જ મોટા વ્યક્તિ બની ગયા છે એટલે કે જે જે લોકો જે મહાત્મા ગાંધીજી છે સરદાર વલ્લભભાઈ પટેલ છે, સ્વામી વિવેકાનંદ છે આવા ઘણા બધા જ જે મહાપુરુષો છે એઓ પણ સમયને સમય સાથે એ લોકોએ યોગ્ય રીતે પેલો ઉપયોગ કર્યો હતો અને એટલે સમય એટલે કોઈ ઘટના બન બનવાની અથવા તો કાર્ય પૂર્ણ થવાની અવધિ સમય એ જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. એક સેકન્ડ પણ આપણને ખૂબ જ મહત્વનું છે. ધારો કે કોઈ આપણે એઝામ આપીએ અને આપણે જે મેરીટ લીસ્ટ પડતુ હોય તો આપણે આપણે પછી સમજીએ કે આપણા એક બે માર્ક્સ ઘટતા હોય છે અથવા તો કોઈ પણ આપણે જગ્યાએ જવાનું હોય અને એક બે સેકન્ડ પણ આપણે લેટ થતા હોઈએ તો આપણને એનાથી ઘણું બધો અફસોસ થતો હોય છે એટલા એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે સમય એ અમૂલ્ય છે. એક વાર પસાર થયા પછી એ ક્યારેય આવતો નથી. સમયનું પાલન કરવાથી શિસ્ત અને સફળતા મળે છે. અને ખાસ જણાવું છું કે સમય સાથે આપણે રહેેવું જોઈએ એટલે કે સમય સાથે આપણે ચાલવું જોઈએ. આપણે જયારે વિદ્યાર્થી જીવનમાં હોઈએ ત્યારે તો સમય સમય નુ ખૂબ જ મહત્વ સમજવું જોઈએ. સમય જીવનની સૌથી અમૂલ્ય સંપત્તિ છે. સમય ક્યારેય કોઈની રાહ જોતું નથી, એ તો હું તમને પેલા જ કીધું હતું કે સમય કોઈની રાહ જોતો. નથી. જે વ્યક્તિ સમય નો મહત્વ સમજે છે અને તેનો યોગ્ય ઉપયોગ કરે છે, તે જીવનમાં ક્યારેય પાછળ રહેતો નથી. એને ચોક્કસ સફળતા મળે છે. વિદ્યાર્થી જીવનમાં સમય નુ વિશેષ મહત્વ છે. સમયસર અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે. સમયસર કોઈ પણ આપણે જે પ્રવૃત્તિઓ કરવાની હોય રમતમાં હોય અથવા તો કોઈ પણ રીડિંગ કરવાનું હોય એ આપણે કરવું જોઈએ. સમયનું આયોજન કરીને આપણે અભ્યાસ પણ કરવો જોઈએ, રમત ગમત છે આરામ માટે પણ એક અલગ જ સમય નોંધવો જોઈએ જેથી કરીને આપણો સમય બચે. સમય નું પાલન કરવાથી વ્યક્તિમાં શિસ્ત, જવાબદારી અને આત્મવિશ્વાસ વધે છે. જે લોકો આળસ કરે છે અને સમય બગાડે છે તેઓ ઘણી તકો પણ ગુમાવી દીધી. હોય છે. તેથી દરેક વ્યક્તિએ દરેક ક્ષણનો સદઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને હું તમને જાણવા માગુ છું કે જે વિદ્યાર્થીઓ હોય છે એમણે તો ખાસ કારણ કે આ એમનું જે જીવનમાં આગળ વધવા અને જે ખુબ જ મોટો એ લોકોનો આ તક છે આપણે રોજ નું આયોજન બનાવીને કામ કરવું જોઈએ. વહેલા ઉઠવું તો જોઈએ જ પરંતુ ઉઠીને ત્યાર બાદ આપણે વાંચન પણ કરવું જોઈએ. આપણે આગળ પણ કોઈ વાત કરી કે આપણે સવારની જે સારી આદતો વિશે વાત કરી પરંતુ એ આપણે જો દસ બાર વાગે ઉઠતા હોઈએ એ આપણી સારી આદત ન કેવાય કારણ કે આપણે સમય નો સદઉપયોગ કરવો જોઈએ. અને નિયમિત કામ કરવું જોઈએ અને નક્કી કરેલા સમયે ઘાણા પણ કાર્ય પણ પૂર્ણ કરવું જોઈએ તો ત તમે પણ થોડું આના વિશેે મને સમજાવી શકો છો.
હા. આ આપણે સમય નો સદઉપયોગ કરવા જોઈએ. સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી. આ એક સામાન્ય કેહવત નથી પરંતુ જીવનનું સત્ય છે જીવનમાં ઘણી વસ્તુઓ ગુમાવી ને પછી મેળવ મેળવી શકાય છે. પૈસા ગુમાવીએ તો ફરી કમાઈ છે. આરોગ્ય બગડે તો સારવાર થી સુધરી શકાય છે. પરંતુ એક વાર પસાર થયેલો સમય પછી ક્યારેય પાછો આવતો નથી. તેથી સમયને જીવનની સવથી કિંમતી સંપત્તિ કહેવામાં આવ્યું છે. અને તેમે પહેલા જ કહ્યું કે સમય એ સોના કરતા પણ કિંમતી છે તે તમારી વાટ ખરેખર ખૂબ જ સાચી છે સમય એ ખૂબ જ કિમતી છે અને આપણે તેનો સદ ઉપયોગ કરવો જોઈએ દરેક વ્યક્તિને દિવસ ના ચોવીસ કલાક કલાક મળે છે ગરીબ હોય કે અમીર વિદ્યાર્થી હોય કે વૈજ્ઞાનિક ખેડૂત હોય કે વડાપ્ર સમય બધાને સરખો મળે છે ફરક માત્ર એટલો છે કે કોઈને કોઈ તેનો સદઉપયોગ કરે છે અને કોઈ તેનો બગાડ કરે છે વિદ્યાર્થી જીવનમાં સમયનું મહત્ત્વ ખૂબ જ વધારે છે જે વિદ્યાર્થી સમયસર અભ્યાસ કરે છે નિયમિત પુનરાવર્તન કરે છે અને સમયપત્રક મુજબ ચાલે છે તે સફળતા પ્રાપ્ત કરે છે જ્યારે સમય બગાડનાર વિદ્યાર્થી પરીક્ષા સમયે ઘબરાઈ જાય છે આપણે ઘણી વખત કહીએ છીએ કાલે ફરી લઈશ પરંતુ આ કાલે શબ્દ ઘણી નિષ્ફળતાઓનું કારણ બને છે આજે કરવાનું કામ આજે જ પૂર્ણ કરવું જોઈએ સમય એક વહતી વેહતી નદી જેવો છે નદીનું પાણી જેમ પાછું આવતું નથી તેમ પસાર થયેલો સમય પણ પાછો ક્યારેય આવતો નથી આપણા મહાન નેતાઓ અને મહાનુભાવો એ સમયનું મહત્વ સમજાવ્યું છે મહાત્મા ગાંધીજી ના સમયના ખુબ જ
પબંધ હતા તેઓ દરેક કાર્ય નિર્ધારિત સમયે કરતા હતા તેમની સફળતાનું એક મોટું કારણ સમયનું યોગ્ય આયોજન હતું ડોક્ટર એપીજ અબ્દુલ કલામ પણ સમય ના સદઉપયોગ નો જીવંત ઉદાહરણ હતા તેઓ કહેતા હતા કે મોટા સપ સપના જોનારી વ્યક્તિ સમય નો કરતો દરેક ક્ષણનો ઉપયોગ પોતાના લક્ષ્ય તરફ આગળ વધવા માટે કરે સમય નો સદઉપયોગ માત્ર અભ્યાસમાં જ નહી પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં જરૂરી વેપાર ખેતી નોકરી રમત ગમત કલા વિજ્ઞાન દરેક જગ્યાએ સમયનું પાલન સફળતા બતાવે છે જો ખેડૂત સમયસર વાવણી ન કરે તો પાક સારો મળતો નથી જો ડોક્ટર સમયસર સારવાર ન આપે તો દર્દીનું જીવન જોખમમાં પડી શકે છે જો ટ્રેન ટ્રેન અથવા વિમાન સમયસર ન ચાલે તો હજારો લોકો મુશ્કેલીમાં પડી જાય છે આજના યુગમાં મોબાઈલ ફોન સોશિયલ મીડિયા અને ટીવી સમય બગાડવાના મોટા કારણો છે.
જો આપણે કલાકો સુધી મોબાઈલમાં વ્યસ્ત રહીએ. તો આપણો કિંમતી સમય વ્યર્થ જાય છે અને કેટલોક સમય આપણે એમ જ બગાડી દેતા હોઈએ ટેકનોલોજી નો ઉપયોગ જરૂર કરવો જોઈએ પરંતુ તેનો ગુલામ બનવું જોઈએ નહી. જેટલો ઉપયોગ હોય તેટલો જ કરવો જોઈએ. અને પછી જ મૂકી દેવું જોઈએ. સમયનું આયોજન કરવું પણ ખૂબ જ જરૂરી છે. દિવસની શરૂઆત વહેલી સવારે કેવી રીતે કરવી તે સમય પત્રક બનાવવું ખુબ જ જરૂરી છે મહત્વના કામો પ્રાથમિકતા અપાવી અને દરેક કાર્ય સમયસર પૂર્ણ કરવાની ટેવ રાખવી જોઈએ. આ સમયનું મૂલ્ય સમજતો માણસ જીવનમાં આત્મવિશ્વાસી બને છે. તે ક્યારે ઉતાવળમાં રહે તો નથી કારણ કે તે દરેક કામ યોગ્ય સમયે પૂર્ણ કરે છે. સફળ વ્યક્તિ અને સામાન્ય વ્યક્તિ વચ્ચેનો સૌથી મોટો તફાવત સમયના ઉપયોગમાં હોય છે. સફળ લોકો સમયનો સદ ઉપયોગ કરે છે જ્યારે અસફળ લોકો સમયને ગુમાવીને પછી પસ્તાવો કરે છે. સમય આપણો સૌથી મોટો શિક્ષક છે. તે આપણને ધીરજ શિસ્ત અને મહેનત અને જવાબદારી શીખવે છે. તો આપણે આપણા સમય નો સદ ઉપપયોગ કરવો જોઈએ અને તેને જવો દેવો જોઈએ નહીં. કારણ કે એકવાર પસાર થયેલો સમય પાછો આપને. મેળવી શકતા નથી. તો મિત્ર આપણે આપણાં વિષયને સમાપ્ત કરીએ.